હા કેમ છો
મજામાં તમે જણાવો તમે કેમ છો
હું પણ મજામાં છું, બસ આ જોવ ને ગરમી કેટલી વધી ગઈ છે, ને બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે, સુરત તો જાણે આગ વરસી રહ્યો છે.
એકદમ સાચી વાત અને આજકાલ તો ઋતુઓ પણ કેટલી બદલાઈ રહી છે ઝડપ ક્યારેક ઉનાળો હોય તો વચ્ચે ક્યારેક વરસાદ પડી જાય, શિયાળો હોય તો ક્યારેક વચ્ચે ગરમી લાગવા માંડે, અને ચોમાસામાં તો પહેલા જેટલો વરસાદ હવે પડતો જ નથી.
સાચું કયું તમે. હવે તો ગરમી ગરમી જ જોવું ને હવે કેટલી વધી રહી છે. ફેન અને એસી વગર તો ચાલતું જ નથી. ઠંડુ પાણી છાસ લીંબુ શરબત એમાં જ આખો દિવસ વીતી જાય છે. અને મને ઉનાળાની ફક્ત એક જ વાત ગમે છે. કે એમાં કેરી મળે છે, અને કેરી મને બહુ જ પ્રિય છે.
હા હા એ તો કોને ની ભાવે એ તો બધાને ભાવે સાથે સાથે તડબુજ અને બીજા બધા જે ફ્રૂડ મતા હોય જે અલગ અલગ ફીજન મન અલગ અલગ ફાયદાઓ આપે છે. એ પણ એ અલગ એની પણ અલગ જ મજા છે. કે ખવાની
હા સાચું પણ વધારે ગરમીથી થાક પણ બહુ લાગે છે
એ વાત તો તમે સાચી કહી અને આપણા દેશમાં તો જોવો અલગ અલગ પ્રકારની ઋતુ જોવા પણ મળે છે ઘણા દેશોમાં તો આખું વર એકજ ઋતુ ચાલ્યા કરે
હા. હા હલો
હા, હા.
ચૂ કહો છો પર મને તો તમને કઈ ઋતુ વધારે ગમે છે. જો મેં મારી વાત કરું ને તો મને ઠંડીની ઋતુ જ વધારે ગમે છે. પર હવે જેવી આમ ઉનાળા ની જે ગરમી પડી રહી છેને એવામાં તો બસ આમ થાય છે. કે હવે વરસાદ પડે તો થોડુંક રાહત મળે.
એકદમ સાચી વાત ઠંડી ની ઋતુ થોડી એમ્મ જોવો ને કે ના વધારે એવું બી કાદકીક ચોમાસામાં થાય એવું. પણ ને ઉનાળા જેવી ગરમી પણ ના મળે. ઠંડી થોડીક સહન કરી લેવાય પરંતુ એમાં ત શાંતિ મળે એમ
હા સાચી વાત કીધી ઠંડી સહન થઈ જાય, પણ આ ગરમી નય થતી. મને ઠંડીમાં, હા હા અને તમે જોવો વરસાદમાં આપણે ભજીયા અને મકાઈ ખેવાની કેટલી અલગ મજા આવે છે.
એ વાત તો ખરી તમારી જીગુ પર હા અને પહેલો વરસાદ પડે ત્યારે તો ભીલી માટીની સુગંધ એટલે આહાહા એની સુગંધ તો જાણે એક આપ આપણે વિચારીએ કે ક્યારે પેલો વરસાદ પડે ને ક્યારે સુગંધ આપણને લેવા મળે. એના તમને ખબર હશે ના અ અ નાનપણમાં તો આપણે જ્યારે પેલો વરસાદ પડતો ત્યારે અગાસી કે ટેરેસ પર આપણે નાહવા દોડી જતા. કારણકે એવું પણ કહેવાતું કે પહેલા વરસાદમાં જો નહીં તો આખું વર્ષ આપણા બોડી પર આપણી સ્કીન પર કોઈ પણ જાતની ખીલ કે કોઈ પણ જાતના પીંપલ કેવું કઈ પણ ના પડે.
હમ, સાચું કયું તમે આ જેમે તમે આ વાત કીધી ને કે મીઠીની ઘીલી ગીલી સ સુગંધા આવેય કેટલી સરસ લાગે, પણ હું જયારે નાની હતી તો મને તો એ ખાવાનું પણ મન થઈ જતું હતું, પણ ખાતી નહીં એ બીજી વાત છે પણ આ મન થઈ જતું એટલી સુગંધ એટલી સરસ આવતી.
એકદમ સાચી વાત એવી જ રીતે જો શિયાળા ની વાત કરીએ શિયાળા ની ઋતુમાં જે સૂરજ હોય છે એ થોડો મોડો ઉવે છે પરંતુ લોકો વેલા ઉઠીને પોતાના કામે તો ચાલ્યા જાય છે. ત્યારે પેલું અ શું કેવાય? અ બેસીને જે તાપણા કરે લોકો એ જોવાની અલગ જ મજા હોય છે. પછી લોકો જયારે ઠંડી ના મોસમમાં જે અલગ અલગ વાનગીઓ બનાવીને ખાય સ્પેશિયલી જે લીલા શાકભાજીઓ છે. એ બધું ખાવાની અલગ મજા હોય. કારણ કે શિયાળાના શું ગ ઠંડી લાગતી હોય એટલે ગરમ ગરમ ભોજન ખાવાની એક અલગ જ મજા પડે એમ.
હા પણ ઠંડીની સવારમાં ઊંઘમાં થી બાર નીકળવાનું પણ સૌથી મુશ્કેલ કામ લાગે મને તો કંબળ માંથી આમ થાય કે બાર જ નહી નીકળું. બસ આમ થાય કે બ્લેન્કેટ બ્લેન્કેટમાં જ ગરમ ગરમ ચા મળી જાય તો મજા આવી જાય.
હા એ તો છે એમાં તો પેલું બ્લેન્કેટ છોડવાની ઇચ્છા જ નય થાય આપણને પરંતુ શિયાળાની સિઝનમાં આપણને હિલ સ્ટેશન ફરવાની ઘણી મજા આવે. કારણ કે ત્યાં એવ ઠંડીનો મા હોલ હોય બરફથી આચ્છાદિત પ્રદેશો હોય એમાં ફરવાની આપને એક અલગ જ મ જા આવતી હોય છે.
હા સાચું કયું અને એમાં કેવા લોકો સ્ટાઇલિશ સ્વેટર અને શોલ પણ પહેરે છે.
હા એ વાત તો તમે સાચી કરી આપણા શિયાળા નવેમ્બર થી ફેબ્રુઆરીની વચ્ચે આવે છે ઉનાળો જે માર્ચ થી જૂન ની વચ્ચે આવે છે અને જે જુલાઈથી ઓક્ટોબર એ વચ્ચે જોવા‌ જઈએ તો પરંપરાગત રીતે છ ઋતુ છે જેમ કે વસંત ઋતુ ગ્રીષ્મ ઋતુ વર્ષાઋતુ શરદ ઋતુ પછી પેલી હેમંત ઋતુ અને શિશિર ઋતુ શુ તમને આ વિષે ખબર છે. કે હું તમને જણાવું?
તમે જણાવો.
હા જો ચોક્કસ પાણે જણાવ વસંતઋતુ જે ચૈત્ર અને વૈશાખ મહિનામાં આવે છે. જેમાં પ્રકૃતિ ચારે તરફથી ખીલી ઉઠે છે, આજુબાજુ એકદમ હરિયાળી ને હરિયાળી જોવા મળે છે, વસંત ઋતુમાં તો આપણે હોળી જેવ તહેવાર પણ મનાવીએ છીએ પેલું કેસુડાના ફૂલ થી આપણે હોળી રમીએ સાંભળ્યું છે, ને તમને. કે આપણે વસંત ઋતુમાં જ કરીએ છીએ.
હા હા.
જે આવે છે
ગ્રીષ્મ ઋતુ હા એનું તો મને થો હા
હા હ અ એક જેઠ અને અષાઢ મહિનામાં આવે છે, જેની અંદર સખત ગરમી પડે છે, એટલે એમ કહ તો આ ઉનાળા જાય. જેના વિશે તો તમને ખબર જ છે, અને વર્ષા ઋતુ એ એ શ્રાવણ અને ભાદરવા મહિનામાં આવે છે. જેની અંદર આપડા ખુબ વધારે પ્રકારના તહેવારો એ વર્ષ ઋતુ ની અંદર જ આવે છે, એટલે કે શ્રાવણ મહિના ની અંદર પછી હેમંત ઋતુ એમાં હળવી ઠંડી ની શરૂઆત થાય છે, જે મા અક્ષર અને પોષ મહિનામાં આવે છે, અને શિષ શ ઋતુ એટલે કે મહા અને જે ફાગણ મહિનો હોય એની અંદર આ શિષ્યર ઋતુ આવે છે, એમાં પાનખર ઋતુ હોય છે, એટલે કે વૃક્ષોના બધા પાંદડા ખરી જાય છે, વૃક્ષોના જે પાંદડા હોય ફૂલ પત્તા એ બધું ખરી જાય ખરી જાય છે, ને કર કળાટી ઠંડી પડે છે. અને બીજી વાત કરીએ, તો અમુક કુદરતી આપત્તિઓ, આફતો પણ આ ઋતુઓને અ ફેર કર છે, જેમ કે આપડ પ્રદુષણ એનાથી આપણે ઋતુ કેટલી બદલાઈ રહી છે ઝરબતી હે ને.
સાચું કહ્યું અને ઘણો વરસાદ પડે તો એ પણ થોડી મુ મુસીબત નું કારણ બની જાય છે, મતલબ ઋતુઓ પોતપોતાના હિસાબથી રહે તો સારું છે, કઈ વધારે, કઈ ઓછી પડે, તે આપડા પર્યાવરણને પણ બહુ નુકસાન કરે છે.
એકદમ સાચી ચી વાત છે, હવે વધતું જતું પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ એ આપણી ઋતુઓને એટલું બધું અસર કરે છે, કે આજકલ અમુક વર્ષ ઉનાળુ બોજ જલ્દી આવી જાય છે, તો શિયાળ ખુબજ જલ્દીથી પસાર થઈ જાય છે, આ જે ઋતુઓ ત્યાં જે સમયગાળામાં ફેરફાર થાય છે, ગ્લોબલ વોર્મિંગ, પ્રદુષણ અને આ બધું વધારે થવાના કારણે જ થેન્ક યુ. તો આપડે બની શકે એટલું અને શું કરવું જોઈએ?
સાચું કોઈ, આ બધું એના કારણે જ થતું છે હવે હવે તમે વચ્ચે જોયું હશે કે વરસાદ પડેલો ઠંડી થઈ ગઈ આ એના બધાં ગ્લોબલ વોર્મિંગના કારણે જ થતું હતું.
હ અને આ બધી અસરો થવાથી હા, આ બધી અસરો થવાથી માનવનું સ્વાસ્થ્ય પર પણ થાય છે કે લોકો જલ્દી થી બીમાર પડી જાય છે એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે કે પછી એમને સિઝનલ થાક લાગે છે.
સાચું કહ્યું, આ બધું મોસમો જે આગળ પાછળ થયા થયા છે ને એ એના કારણે જ થયું હતું કે માણસોના અંદર થોડીક એ લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી એના કારણે કેટલી બધી બીમારીઓ પણ ફેલાઈ ગઈ હતી.
એકદમ સાચી વાત કરી તમે ઋતુ બદલાતા શરીર માં ઓલ અને આળસ અનુભવાય છે અને શિયાળામાંથી ઉનાળો કે ઉનાળામાંથી ચોમા સુઘરશે ત્યારે શરદી, ઉધરસ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ
હા, સાચું ક્હ્યું. તમે
હમ, બીજું બીજું તમે જણાવી શકો? કે સિઝન ના લીધે આપણા દૈનિક જીવનમાં શું ફેરફારો પડે છે.
હલો.
હા હા.
હલો. આવાજ આવે છે મારો? હા, હા બોલો અ મને તો હલો.
હા હા બોલો.
હા હા મને એવું લાગે છે કે બધી ઋતુઓ છે ને પોતપોતાનું મહત્વ મહત્વ જ છે બધી ઋતુઓનું.
એ વાત તો ખરી તમારી માનવ જીવન અને રોજ દૈનિક જીવનમાં ઋતુઓનું અલગ મહત્વ છે, પરંતુ આ ઋતુઓના અમુક વાર ખેતી અને પાક પર પણ અસર થાય છે. જો શિયાળામાં પૂરતી ઠંડી ના પડે તો ઘવ મીરું રાય જેવા જે રવિ પાક હોય એને ઉત્પાદનને સૌથી મોટું નુકસાન થાય છે અને વધારે ઠંડી ના પડે તો કેરી ના મોર પણ ના
ન પાકે સાચ શું કહ્યું તમે ઘણા વરસાદના કારણે પણ એ બધું ખેતી ન નુકસાન થઈ જાય છે.
હા અને ક્યારેક મોસમી વતન વરસાદ પડે અથવા તો અચાનક અચાનક કોઈ બીજા સિઝનમાં વરસાદ આવી જાય તો જેનાથી જે પાકેલો પાક હોય એ નાશ પામે છે અને ઉનાળામાં મોડી કેરી આવી એ પણ આનંદ ઉદાહરણ છે.
હમ સાચું કયું.
બીજું તમે જણાવી શકો કે આ ઋતુઓ આપણા જીવનમાં શું મહત્વ ધરાવે છે.
હલો.
હા બીજું તમે જણાવી શકો કારું. જો કાળઝળ ઉનાળો એટલે કે ઉનાળામાં તાપમાનનો પારો ખુબ ઊંચે જાય છે જેનાથી આપણને લો લાગવાની સમસ્યાઓ પણ વધી ગઈ છે.
હમ.
હલો.
હા હા બોલો.
હા મતલબ તમે સાચું ભલે બરોબર છે તમારી વાત કે ઉનાળામાં લૂર લાગવાનું પણ વધારે થઈ જાય છે પણ મને આમ લાગે છે કે દરેક ઋતુનું છે ને કુદરતનો નવો રંગ આપે છે.
હા એ વાત તો ખરી.
હા તમે પેલા હમ બોલો હા તમે. પેલા કીધું જેમ કે ઉનાળા તો કેરી તરબૂજ અને એના રાજાઓનું મજા મજા આપે છે અને વરસાદ આવે તોર ધરતી એકદમ હરી ભરી થઈ જાય છે. અને વરસાદ વગર ખેતી શક્ય જ નથી. ખેડૂતો માટે પણ વરસાદ ઋતુ બહુ મ ધ્વની છે નય.
હા એ વાત તો ખરી કહિ ચાલો ત્યારે તમારી સાથે વાત કરીણ બધી રુતુઓ વિશે મને અલગ અલગ જાણવા મળ્યું.
હા મને પણ જય શ્રી કૃષ્ણ.